આવે છે અવાજ
હલો લો એમાં
થોડુંક વોઈસ લો આવે છે.
હા હાલો હાલો અવાજ આવે છે અમારો હા આવે છે.
હમ્મ. હવે આયો અવાજ હલો
પવિત્ર અને એક લોકપ્રિય તહેવાર કહી શકાય કેમ કે આ તહેવારમાં આપણે શ્રાવણ મહિનામાં આપડે મનાવવામાં આવતો હોય છે રક્ષાબંધન અને
વોઇસ બ્રેક થઈ છે. હવે આયો અવાજ હલો અવાજ આવેે છે?